હેલો અવાજ આવ છે તમને મારો. હા.
તમને અવાજ આવે છે.
હું આવે છે.
હઅ કેમ છો?
નમસ્તે હું મજા મા. તમે કેમ છો?
બી મજામાં. આજે છે ને આપણે એક જે આપણા જુદા-જુદા દેશોની જે અ ફેસ્ટિવલ હોય ને એના પર આપણે ચર્ચા કરીશું.
હંઅ આપડે કેટલા જ અન્ય દેશો હોય છે એના વિશે આપણે ખાસ બધી વા વાતો કરી શકીએ છે.
હા એ તો છે જ જો આપડે નેપાલ થી વાત કરી શકીએ તો તમને ખબર કે નેપાળમાં કયા પ્રસિદ્ધ ફેસ્ટિવલ્સ છે.
હા મને એની જાણ છે જ નેપાલમાં છે ને ઇન્દ્ર જ જાત્રા એક પ્રસિદ્ધ સંસ્કૃતિક ઉત્સવ છે.
એ કે આ ઉત્સવ આ ઉત્સવ દોરાન છે ને પરંપરાગત નૃત્ય અને સાસ્કૃતિક પ્રદર્શનો યોજાય છે એવું છે?
હં જે નેપાલની રાજધાની છે આપડે કાઠમંડુ છે. એમાં ઉત્સવ ખૂબ જ ઉત્સવ સાથે ઉજવવામાં આવે છે.
હા બરાબર છે અને નેપાળમાં તો વિવિધ સમુદાયોની પરંપરાઓ પણ આમ આ અવસરે જોવામાં મળે છે
હંઅ આ આવા ઉત્સવો છે જે સાંસ્કૃતિક વિવિધતા દર્શાવામાં મદદ કરતા હોય છે
હા એ તો છે જ કે એમાં બો બધા ઘણા ફેસ્ટિવલસ હોય છે નેપાળમાં અને તમને ભૂટાન વિશે કશું ખબર છે?
ભૂટાનમાં છે ને ટેસ્કો ફેસ્ટિવલ ખૂબ જ મહત્ત્વપૂર્ન મને ય છે
હા. આ ઉત્સવ માં છે ને પરમ પરાગત પોષાક અને નૃત્ય આમ મુખ્ય આકર્ષણ હોય છે એવું સાંભળ્યું છે મેં.
હં જે ભૂટાનની જે સાંસ્કૃતિક વિરાસતને સમજવા માટે છે ને આપણેે આ ઉત્સવને ધ્યાનથી જોવું જોઈએ કામે એમની સાંસ્કૃતિક વિરાસતમાં આ એક મહત્વપૂર્ણ અ ભાગ નિભાવે છે
હા. આવા પ્રસંગો તો છે ને આમ દૂર જે લોકોને પારંપરિક કલાનું પણ આમ પ્રદર્શન કરે છે.
હા નને યુવા પેઢીને પણ પરં પવ વિશે જાણવા મળે છે.
હા એ તો છે જ કે આવા બધા ફે ફેસ્ટિવલ થી જ બધાને યુવા પેઢીને જાણવા મળે કે શું હોય સુું સંસ્કૃતિ હોય અને આમ જોવા જઈએ તો તમને શ્રીલંકા વિશે કશું ખબર છે.
અ શ્રીલંકામાં છે ને એસાલા પેરારા ખૂબ જ પ્રસિદ્ધ છે.
હા બરાબર છે તેમાં સજાવેલો હાથીયો સંગીત અને સાસ્કૃતિક કાર્યક્રમો જોવા મળે છે ને
આ ઉત્સવ દોરન દુનિયાભરના પ્રવાસીઓ પણ આકર્ષિત કરે છે.
હા લોકો ખુબ જોવા જાય છે આ ફેસ્ટિવલને ત્યાં અને શ્રીલંકામાં તો કળા અને સંસ્કૃતિનું પણ કેટલું મહત્વ છે કે આ જોવા જવાનું બહુ રસપ્રદ છે.
હ અનેને જ્યા ત્યવહરો હોય છે એ ઓળખ છે એને વધારે મજબૂત બનાવે છે.
આપણેે મ્યામર તરફ જઈએ તો શું જોવા મળે.
મ્યાનમારમાં થિયાંગન ફેસ્ટિવલ જાણીતો છે.
હા આ નવું વર્ષ સ્વાગત સાથે સંબંધિત ઉત્સવ છે ને
હા શહેરોમાં ઉત્સવી વાતાવરણ અને વિવિધ કાર્યક્રમો યોજાય છે.
હા. તેની સાંસ્કૃતિક પરંપરા પણ આ અવસરે દર્શાવવામાં આવે છે ને
હા બિલકુલ સાચી વાત તમારી તો હવે આપણે કોલંબિયા વિશે વાત કરીએ.
હા કેમ્બોડિયામાં તો વોટર ફેસ્ટિવલ ખુબ લોકપ્રિય છે ને એવું મેં જાણ્યું છે.
હા આ ઉત્સવ છે નદીઓ અને જલમાર્ગ સાથે સંબંધિત પરંપરાઓ દર્શાવે છે.
હા તેમાં હોળી આમ જે સ્પર્ધાઓ પણ યોજાતા હોય છે ને
હા, એ મેં ખાસું સાંભળ્યું છે, એનું અને ઘણા લોકો આ ઉત્સવ જોવા માટે ભેગા પણ થતા હોય છે
હા, એ તો છે અને હવે લાઓસ વિશે વાત કરીએ પછી
હા, લાવોસમાં જે બોનપિન માય ફેસ્ટિવલ છે એ બહુ ખુબ જાણીતો છે
હા, આપણ નવુવર્ષ સાથે જ સંબંધિત ઉત્સવ છે ને
હ, ઘણા દેશો જેમ આપણે એમ લાઓસ પણ એમનું જે નવું વર્ષ છે એ બહુ ખુબ ખુશી થી મનાવે છે
હા, અને એશિયામાં તો નવું વર્ષના ઉત્સવો ઘણા દેશોમાં અલગ અલગ સમય ઉજવવામાં આવે છે ને
હ, હ, દરેક દેશની પો પોતાની પરંપરા અને કેલેન્ડર પદ્ધતિ હોય છે
હા, અને ઉઝબેકિસ્તાન વિશે શું વા આમ જાણો છો તમે
ઉઝબેકિસ્તાનમાં નવરૂઝ ફેસ્ટિવલ ખૂબ મહત્વપૂર્ણ છે
હા, આ ઉત્સવ વસંત ઋતુ ના સ્વાગત સાથે જોડાયેલો છે ને એવું કશું છે ને
હ અ, આ જે વસંત ઋતુનો જે આગામી હોય એના સાથે સાથે આ ઉત્સવ ચાલુ થાય છે અને એમાં સંગીત છે, નૃત્ય છે, અને જે સાંસ્કૃતિક મેલાવડા છે, તેના મુખ્ય ભાવ બને છે
હા, સેન્ટ્રલ એશિયામાં આ પ્રકારનો ઉત્સવ આમ વાતાવરણ ઘણા દેશોમાં જોવા મળે છે
હ અ, બિલકુલ જે કરાગિસ્તાન છે એમાં પણ નવૃષ ઉત્સવ સાથે ઉજવામાં આવે છે
હા, આવા ઉત્સવો પ્રાકૃતિ અને ઋતુ પરિવર્તન સાથે પણ જોડાયેલા હોય છે
હા, અને અને લોકો એકબીજાને સાથે જોડવામાં પણ મદદ કરે છે
હા, અને તાજકિસ્તાન વિશે શું જાણો છો તમે
તજકિસ્તાનમાં પણ નવરોઝ એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક ઉત્સવ મનાય છે
અહ, તેમાં પરંપરાગત કળા અને સ્થાનિક પરંપરાનો સમાવેશ હોય છે, એવું હોય છે ને
હ અ, એવું જ હોય છે આવા ઉત્સવો જે છે એ દેશની સંસ્કૃતિક ઓળખને દર્શાવતા હોય છે
હા, અને ટર્કી વિશે શું જાણો તમે
ટર્કીમાં છે ને જે ઇન્ટરનેશનલ ટ્યુલિપ ફેસ્ટિવલ છે ને એ બહુ ખુબ જ પ્રસિદ્ધ છે
હા આ ઉત્સવ દોરાન વિવિધ રંગના ટ્યુલિપ ફૂલો શહેરોને આમ સુંદરતા વધારે છે ને
હા જે પ્રવાસી દ્રષ્ટિએ પણ આ ઉત્સવ ઘણો આકર્ષક બની જાય છે
હા એ તો થવાનું જ છે અને ટર્કી ના ઇતિહાસ અને સંસ્કૃતિ બંને માટે પણ એ જાણીતું છે
હા તહેવારો આ બંને પસઓને દર્શાવવામાં ખુબ જ મદદ કરે છે
હા અને મિડલ ઈસ્ટના કેટલાક દેશો વિશે તમને જાણે છે તમને
અ જે યુ એ ઈ છે એમાં દુબઈ શોપિંગ ફેસ્ટિવલ ખૂબ જ જાણીતો છે.
હા હા મેં બી સાંભળ્યું છે કે, આ ઉત્સવમાં મનોરંજન સંસ્કૃતિ અને વિવિધ પ્રદર્શનો યોજાય છે.
હા દુનિયાભરના પ્રવાસીઓ આ અવસરે મુલાકાત લે છે.
હા એ બરાબર છે અને કતારમાં પણ સંસ્કૃતિક મહોત્સવ યોજાતા હોય છે ને?
હ તેમાં કલા સાહિત્ય અને સંગીત ને પ્રોત્સાહન આપવામાં આવે છે.
હા અને ઓમાનમાં પણ પરંપરાગત કળા ને દ્રષ્ટાવતો ઉત્સવ જોવા મળે છે.
હા આ બધા ઉત્સવો સ્થાનિક વિરાસતને, સંરક્ષિત રાખવામાં મદદ કરે છે.
હા એશિયામાં ફૂલ ઉત્સવ સંગીત ઉત્સવ કળા ઉત્સવ અને ઋતુ આધારિત ઉત્સવો આમ, ઘણા લોકપ્રિય છે એવું જોવાવામાં આવ્યું છે.
હ દરેક દેશની પોતાની અનોખી ઓળખ સાથે આ ઉત્સવ ઉજાવાય છે. અ તમે? તમે ઈન્ડિયા વિશે શું કેવા માંગશો એમાં કયા કયા ઉત્સ
હા મને તો જાણે છે એ પ્રમાણે જે દિવાળી ઇન્ડિયા ન સૌથી પ્રસિદ્ધ ફેસ્ટિવલ માનવામાં આવે છે.
હ એમાં અલગ અલગ જે છે આમ ફટાકડા અને, જે આક આકર્ષણ છે એ બહુ ખૂબ જોવા મળે છે.
હા અને દિવાળી એકલી નને અહિયાં તો, આપડે ઉત્તરાયણ પણ બહ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે.
હા મેં ઘણી જગ્યાઓ એમને બહ ખબ આમ ઉત્સાહ થી મનાવતા જોયું છે કે સવારે, એમને અગાસી એ ચડીને જે લોકો પતંગ ચગાવતા હોય છે એ ખૂબ, અનોખો દ્રશ્ય હોય છે જોવા માટે.
હા એજ તો. અને ઉત્તરાયણ સિવાય તમે જોવા જાવ ને તો નવરાત્રી, જે બંગાળમાં અને ગુજરાતમાં, મુંબઈમાં ત્યાં બધે બહુ પ્રસિદ્ધ છે.
હા, બિલકુલ. એમાં એક વખત તો બધાએ એનો આ એક્સપિરિયન્સ કરવો જ જોઈએ.
હા. અને તમે બીજા ફેસ્ટિવલસ જુઓ ને તો નીચે બી સાઉથ ઇન્ડિયામાં પણ બોવ બધા જુદા-જુદા ફેસ્ટિવલ્સ ઉજવવામાં આવે છે, મહારાષ્ટ્રમાં પણ.
હા બિલકુલ. જ્યાં તહેવારો છે યા પણને એ દેશનો ઇતિહાસ છે. કળા છે, જે એમનું સંગીત, પરંપરા અને જે બધું છે એમની જે સંસ્કૃતિક જે આપણી રીતિ રીતિઓ છે એના વિશે આપણને જાણ કરાવે છે.
હા, ઈ તો છે જ.
અને એના જોડે-જોડે જે યુવા પેઢી હોય, એમને જે એમના સંસ્કૃતિ જો જોડાયેલા રાખ ખવા માટે એક અનોખી ખી રીત આપે છે. એ લોકો આનાથી ઉત્સાહિત રીતે એમના સંસ્કૃતિ જોડે જોડાયતા હોય છે.
હા એ તો છે જ, કે આપણી સંસ્કૃતિ, પછી આપણા જે યુવા પેઢી છે એ બધાને આનાથી જ ખબર પડે કે આપણું નૃત્યનું શું છે, આપણું કલ્ચર શું છે, કપડા કેવા પહેરે બધું જ.
હા, ને આ એ દેશની યુવા પેઢી જોડે જ નહીં પન દુનિયાના વિવિધ-વિવિધ ભાગોમાં જે તેના લોકો હોય છે, એમના સાથે પણ આ વાત જોડેલી છે, કે કામય જે દુનિયાના અલગ-અલગ જગ્યાએ રહેતા હોય, એમને પણ બીજી જે દેશો હોય એમના પરં પરા વિશે જાનવાની એક તક મળી જાય છે.
હા. અને લોકા દૂર-દૂરથી આવું બધું જોવા આવે છે, અને શીખે પણ બોવ બધું છે આનાથી કે પરિવાર જોડે એકતાથી રહેવાનું ને બધું.
હા એશિયાના આ બધા તહેવારો વિશે વાત કરતા કરત તા હવે આપણને ખબર પડે છે કે આ જે ખંડ છે એ કેટલો વિવિધ અને રસપ્રદ છે.
હા અને કેટલું બધું જોવા બી મળ છે આપણને જોડે જોડે.
અને દરેક દેશની અનોખી પરંપરા તેના
હા એ તો છે જ.
કઈ નઈ આ વાત ઉપર તમારા જોડે વાત કરીને બો ખુબ આનંદ મળ્યો. અ આપડે ફરી કારે આ આના પર ફરી આગળ વાત કરીશું બીજા અલગ દેશો ઉપર
ચોક્કસ ચોક્કસ.